તારો અવાજ આવે છે?
હા એકદમ મસ્ત આવે છે, તમારો અવાજ શું કરો છો?
બસ જો કંઈ નઈ આવે જમવાનું મમ્મી બનાવતા હતા કે શું બનાવું એમ
હા. હા એતો બધાના ઘરે આમ રહેવાનું જ કે દરરોજ રાતે શું જમવાનું બનાવે એકજ પ્રશ્ન નીકળે મમ્માના મોઢાથી આમ કે તમારા બધા માટે હું રા તે શું જમવાનું બનાવો અને તેમાં એ જેટલો મોટો આમ કેવાય ને કે એટલો મુશ્કેલ પ્રશ્ન છે, ને કે પ્રશ્ન ન ઉત્તર જ ના હોય એમ કે આમ એક જ પ્રશ્ન ન ઉત્તર હોય કે તમારે જે બનાવો એ બનાવો એટલે સામે વારા પણ કન્ફ્યુઝ થઈ જાય ને આપડે પણ કન્ફ્યુઝ થઈ જાય આમ મમ્મીને પણ ના ખબર પડે કે શું બનાવવો એમ રોજ રાતે એમ એક જ પ્રશ્ન હોય નહીં
એ જ તો યાર પણ આખો દિવસ પણ શું ખાવાનું હોય તો એવું થાય છે. બહારનું ખાવું એટલું બધું હવે ભાવતુ નથી કારણ કે પછી આખો દિવસ તો એનાથી હેલ્થ પણ ખરાબ થાય ને આમ મેં કીધું લાવો આજે આમ કરીએ વાત
હા મેં એજ કીધું મેં કીધું આજે મા જોડ આમ ખુબ જ આમ સુંદર વિષય છે, આમ જોવા જઈ એમ તો કે પરંપરાને બદલાતી આમ જીવનશૈલી આ ખુબ જ આમ રસપ્રદ વિષય છે, આમ કેવાય ને જેના પર આપડે થોડીક વાતચીત કરી લેએ તો એમ થોડુંક જ્ઞાન પણ મળી જાય ને
હ એતો છે, જ પણ હું એમ કઉ છું, કે એમ પરંપરા એટલે આમ શું તમારા મતે તમે પરંપરાને શું માનો છો આમ?
જોવા જઈ ને કે પરંપરા છે, ને આપડા દૈનિક જીવનમાં પણ આમ જોવા મળે છે, આમ જેમ કે આમ વડીલોને આદર કરું મહેમાનોને આમ સ્વાગત કરું અને આમ ભોજનની આમ રીતિ રિવાજો હોય આમ અનોખી હોય તે બધી એમ પરંપરા કહેવાય
હમ. પણ એમ એવું તમ માનો છો કે પરંપરા માત્ર ખાલી તહેવારો અને મતલબ કેમ કે વિધિયો સુધી જ મર્યાદિત છે, એવું તમે કઈ માનો?
ના ના ના પરંપરા છે, ને એટલી બધામાં છે, ને કે તેનું કઈ અંત જ નથી કે આમ જોવા જાયમ કે ખાવાથી લઈને દેશમાથી લઈને બધામાં અનોખી પરંપરા ચાલતી આવે છે, આમ બધામાં કઈક ના કઈક તહેવારોમાં પરંપરા હોય જમવામા પરંપરા હોય એમ બધા જોડે વાત કરવામાં કઈક ને કઈક પરંપરા હોય મહેમાન આવે તેમની જોડે કેવી રીતે સ્વાગત તેમનો કરવો એ પણ એક પરંપરા કેહેવાય આમ ખુબ જ આમ પરંપરાએ એટલી બધી છે, ને કે તેનો કઈ અંત જ નથી પણએ તેને માનવું પણ આમ એક ખૂબ જ આમ જરૂ
અ પણ આજના સમયમાં આમ પરંપરાનું મહત્વ કેટલું છે, તમને આમ શું લાગે છે?
હા જોવા જાય કે આજના સમયમાં તો આમ ખુબ જ મહત્વનું થઈ ગયું છે, આમ કેવાય ને કે પરંપરા આપણને છે, ને પોતાની આમ ઓળખ અને આમ મૂળ સાથે આમ જોડે છે, તમને ખબર હે
હમ એ તો છે, ઘણા આ લોકો તો માને એવું કે પરંપરા જૂની થઈ ગઈ છે, કેટલીક પણ કેટલીક પરંપરા આમ જૂની લાગે પણ કેવું કે એમાં જે રહેલા જે મૂલ્યો કેહેવાય ખબર એ આજે પણ આપણને બો જ ઉ પયોગી છે.
બિલકુલ અને તેમાં પણ તમે ઉદાહરણ મને આપો તો થોડીક વધારે મને સમજણ પડે
હા એટલે ઉદાહરણ આપડે તો અત્યારે તો આમ કવાયને ઉત્તમ ઉદાહરણ માર જોડ છે, કે પેલા કેવું કે લોકો આપણા આમ ફેમિલી જોડે બેસીને સાથે ભોજન કરતા હતા. આ પરંપરા હતી એક અને કહેવાય ને કે સંબંધોને બો જ મજબૂત બનાવતી હતી એક હું ઉદાહરણ આપી શકું અત્યારનું તો બેસ્ટ
હા. બિલકુલ આમ તમારું સરસ આમ મને ખબર તો પડી ગયા ને પણ આમ એક હજી એક મારા ગજમાં છે, કે આમ જોવા જાય ને તો આજકાલ છે, ને મોબાઈલ માં છે, ને લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, ને કે એક બીજાને સમય પણ નથી આપતા. અને જોવા જાય તો આમ જમવાના સમયમાં પણ છે, ને તે મોબાઈલ આમ તેમનો યુઝ કરતા હોય છે. ખુબ જ આમ ખોટી વાત છે, તમારું શું કેવું?
બિલકુલ જમતા સમયને પછી તમે ફેમિલી જોડ ટાઈમ સ્પેન્ડ કરી ના શકો એક ટાઈમ ચલો બે ટાઈમ તો બધા ફ્રી ના હોય કોઈને કોલેજ હોય કોઈ જોબ પર હોય. પણ તમે એમ દિવસમાં એક વાર બી આમ જોડે બેસીને ખાવ તો આનંદ હોય ને એ કંઈક અલગ જ હોય શું માનવું તમારું?
બિલકુલ સાચું કીધું કે બધા જોડે આપડે બેસીને અને મોબાઈલ સાઈટ પર આમ મૂકીને આમ જમીએ ને અને થોડીક વાતચીત કરીએને દિનચર્યાની તો આમ એ તે વાત જ કઈક અલગ છે. અને હું આમ તમને પૂછું કે આમ શું દરેક પરંપરામ જાળવી જોઈએ આમ?
અમ એટલે બધી પરંપરા હું એવું માનું છું મારા મતે કે ના કે પરંપરા સમાજ અને વ્યક્તિના જે વિકાસમાં હોય એ મદદરૂપ થાય એ જ જાળવવી જોઈએ જે ફાલતુની પરંપરાઓ હોય એ બધી ના જાળવવી જોએ જે મદદરૂપ થઈ શકે એવી વ્યક્તિના મતલબ વિકાસમાં છે. સમાજમાં છે, અને ધણે બધામાં પછી અમુક ફાલતુની જે હોય એ બધી આપણેે ના પાડવી જોઈએ
બિલકુલ અને આમ કેવાય ને કે એટલે જ આમ પરંપરામ પણ આમ સુધારું થઈ શકે તે પછી એમાં પરંપરા જે ખોટી પરંપરા જે ચાલતી આવે છે, તે કઈશુ સુધારો તેમાં થઈ શકે આમ થોડું મને સમજાવશો
બિલકુલ એ તો હવે પરંપરા કે સ્થિતિ કે તમે એ નહી બરાબર કે ના બદલી શકાય આપડે એ સમય સાથે આપણે ચોક્ ક્કસ થી બદલી જ શકીએ છે, એમ
બિલકુલ અને ગામડા અને શહેરમાં પરંપરાનુ આમ શું તફાવત આમ જોવા મળે છે, તમને થોડું એ પણ જણાય દો મને
એટલે મને જો હું તો બધે જોઉં છું હુ તો ગામડામાં પણ રહું અહીયા સિટીમાં પણ રહું છું એટલે મને તો આમ ખ્યાલ છે, કે ગામડામાં કેવું કે ઘણી પરંપરાઓ જી છે, જે શહેરોમાં પને કેટલાક કેવાયને આધુનિક જીવનના કારણે આપને ફેર ફાર જોવા મળે છે. પણ એવું કે બધું હવે, બધું સરખી બધી જગ્યાએ ના હોય. અને હું એવું પૂછું છું કે તમને આમ એવું લાગે છે કે તહેવારો પરંપરા જાળવવામાં પણ મદદ કરે છે એમ કાંઈક અમારે અહીં તહેવાર હોય ને તો તેમાં ઘણી બધી પરંપરાઓ હોય તો તમે એમ માનો છો કે તહેવારો આમ પરંપરા જે હોય એને જાળવવામાં મદદ કરે છે.
હા બિલકુલ ને આમ તહેવારો છે ને લોકોમાં એકતા, આનંદ અને આમ સંસ્કૃતિ પ્રત્યને પ્રેમ વધારતું જ હોય છે, એમ કેહેવાય ને કે ગમે તે તહેવાર હોય તેમાં આમ વર્ષોથી ચાલતી આવી પરંપરામાં કેવું આમ રક્ષાબંધન હોય તો આમ બહેન ભાઇના ઘરે જાય કે દિવાળી હોય તો આમ લોકો એકબીજા ના ઘરે જાય પછી ઉત્તરાયણ હોય તો સૌ સાથે મળીને પતંગ ચગાવે આમ ઘણી બધું તહેવારો માં ઘણા બધા પરંપરાથી લઈને એટલું બધું છે ને કે તેની વાત જ કંઈક અલગ છે હા
હા, એ તો છે પરંપરા ભગત એમાં ખબર ભોજનનું પણ એટલું જ મહત્વ છે કે અલગ અલગ પ્રસંગો ઉપર અલગ અલગ વાનગીઓ પણ બનાઈએ એ પણ એક પરંપરા છે, બરાબર. અને આમ તમને શું લાગે છે કે જે નવી પેઢી અત્યારની છે એ પરંપરામાં રસ લે છે?
ના બિલકુલ નઈ, આજકાલની નવી પેઢીઓને છે ને ખબર જ નઈ પડતી તે આજકાલ એટલા બધા મોબાઈલમાં વ્યસ્ત થઇ જાય છે ને આમ જેમ કે સોશિયલ મીડિયા માંથી એટલા બધા મસ ગુલ થઈ જાય છે ને કે તેમને પરંપરાએ નો મતલબ જ નઈ ખબર પડતી આજકાલ તો લોકોને આમ છે ને તેમને તો આપડે છેને સમજાવવા જ જોઈએ કે પરંપરા એટલે શું અને સાથી આ પરં પરા ચાલતી આવે છે, આટલા વર્ષોથી અને તેની પાછળ શું મૂલ્ય છે આ પરંપરાનૂ આમ જોવા જાય. કેમ દિવાળી શા માટે ઉજવાય છે, તેમાં કેમ ઘરે બધાં એકબીજા ઘરે જે છે. તે પણ આજકાલ લોકોને નહી ખબર પડતી તે આપડે સમજ્યાને કે ખૂબજ આમ સારું કેય. કે લોકોને ખબર તો પડે કે પરંપરા એટલે શું અને આમ જોવા જાયને કે આજકાલ ના લોકો છે ને આમ બહુ જ મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા છે. ખુબજ આમ ખોટી વાત છે એટલે આમ. એમને પહેલે થી આપડે જો પરંપરામ શીખવાડે તો, તે ખુબજ આમ સારી વાત કેવાય.
બિલકુલ બિલકુલ અને આજના યુગમાં તો ટેકનોલોજી પરંપરાને, અસર કરે છે કેમ કે જો ટેકનોલોજી છે એ પરંપરાને, સાચવવામાં પણ મદદ કરે કરી શકે છે એવું હું માનું છું.
હા બિલકુલ, આમ ટેકનોલોજી થી આમ મદદ તો કરી શકે છે પણ એટલું બધું આમ ફેરફાર નહી કરી શક તું કારણકે છેને ટેકનોલોજી આવી જાય ને એટલે પછી લોકો છે ને ડિજિટલ થઈ જાય. તેમાં છે ને બધા ડિજિટલ જ આમ કેવું પેલા તો પત્ર લોકો લખતા હતા એકબીજાને તે ખૂબજ, તે આમ મજા આવતી હતી વાંચવામાં, અત્યાર તો કેવું કે એકબીજાને મેસેજ કરી દેવું કે આ છે, આ છે, આ કામ છે. તો તમે આવી જજો મારા ઘરે તે છે ને આમ એકદમ એ થઈ ગયું છે આમ, આજકાલના ડિજિટલ અને ટેકનોલોજીના કારણે તે ખુબજ આમ ખોટી વાત છે પણ ટેકનોલોજ જે અમે જોવા જાય ન તો આમ બહુ જ આમ સરળ બનાવી દીધી છે આપડી જિંદગીને. પણ તેમાં છે એમાં પરંપરા ખોવાઈ ગઈ છે તે ખુબ જ આમ ખોટી વાત છે એટલે હું તો હું જોવા જઉ ન મારા મતે તો એવું આપડે છે ને સંતુલિત આમ રાખવું જોઈ કે બેવ સાયડ આમ કહેવાય ને કે પચ્ચા પચ્ચા ટકા હોવું જોઈએ કે એક સાઈડ પરંપરા તો એક સાઈડ ટેકનોલોજી બધું આમ સાચવું જોઇએ બરાબરને.
બિલકુલ બિલકુલ તમારી દમ સાચી વાત છે અને હું તો એવું માનું છું કે અત્યારે લોકકલા અને સંગ લોકસંગીત વચ્ચે પણ આમ પરંપરાની અમૂલ્ય સંપત્તિ છે, એને જાળવવું પણ જરૂરી છે કેમ કે ઘણી વખત કે લોકો હોય એ આધુનિકતા અને પરંપરાને વિરોધી માને છે. પણ હું એવું માનું કે બંને જોડે ચાલી શકે છે અને આધુનિકતા અને વિકાસ આપે છે અને એમ કે ને કે પરંપરાને મૂળ સાથે જોડાય છે અને પરંપરાનો બહુ મોટા બહુ બધા ફાયદા પણ છે એમાં સ એક છે કે સમાજમાં એકતા છે સંસ્કાર અને ઓળખ જાળવી રાખે
બિલકુલ સાચું તમે કીધું હા આ તો ખુબ જ આમ સુંદર તમે મને વાતચીત કરી અને ખૂબ જ આમ ખબર પડી કે તમે શું મને એકચુલી માં કેવા માંગો છો? કેહેવાય ને આજે આ વિષય પર મને તમારી જોડે આ વાતચીત કરીને એટલું બધું જ્ઞાન અને આમ ખબર પડી ને કે પરંપરા શું છે શહેર થી લઈને ઘર થી લઈને એટલી બધી વાતચીત આપડે કરીને કે તેની વાત જ કંઈક અલગ છે ને એટલું બધું મને ખબર પડીને આ આમ તમને શું કહું કે મજા આવી ગઈ બહુ દિવસ પછી તમને કોલ કરે ન પણ આમ એવું થયું કે હા આજે મજા આવી ગઈ તમારી જોડે આ વિષય પર વાતચીત કરીને આપડે ચોક્કસ કઈક નવા વિષય પર આપણડે બીજી ફેર વાત કરીશું બરાબર.
બિલકુલ હા આપડે વાત કરી છે બહુ જ છું એટલે બહુ જ મજા આવી આપણે ફરી ચોક્કસ મળીશું ચલો બાય.